હલો-
હેલો
કેમ છો મજામાં-
હા બસ મજામાં તમે-
હા બસ મજામાં- આ તો ઈચ્છા થઈ કે આપડે ભેગા મળીને વૃક્ષારોપણ કરીએ-
હા ખુબ જ સરસ વિચાર છે.
હા કેમ કે આજના સમયમાં પર્યાવરણને- ઘણી સમસ્યાઓ જોવા મળે છે. તો આવા સમયે આપડે વૃક્ષો વૃક્ષોને વધુ મહત્વ આપવું જોઈએ- અને અ પેલા તો- અ તમે એ જણાવશો કે વૃક્ષારોપણનો સાચો અર્થ શું છે.
હા જરૂર વૃક્ષારોપણનું- શું કેવાય મતલબ ખાલી વૃક્ષ વાવવાનો જ નથી- એને આપણે મોટું થાય ને- ત્યાં સુધી તેની સંભાળ રાખવાની પછી એની સાર સંંભાળ રાખવા. અને જેવી રીતે આપડે આપડી કે છે ને સારસંભા એવી રીતે જ વૃક્ષની સાર સંંભાળ રાખવાની. જો આપણે વૃક્ષ વાવીને તેને ભૂલી જઈએ. તો તેનો કોઈ લાભ નથી પણ એને સમયસર પાણી આપવું જોઈએ. પછી તેની આસપાસ સાફ- સફાઈ રાખવી જોઈએ અને તેને સુરક્ષિત રાખવું પણ એટલું જ જરૂરી છે.
હા આ વાતો તમે સાચી કીધી- કેમ કે વૃક્ષો આપણને જીવવા માટે જરૂરી ઓક્સિજન આપે છે. સાથે સાથે હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. તેથી હવા છે ને વધુ શુદધ શુદ્ધ રહે છે. અને પર્યાવરણ નું સંતુલન જળવાય છે. અને જો વૃક્ષો ના હોય તો શુદ્ધ હવા. મેળવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. અને આજે આજકાલ ગરમીનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. શું તેનું એક કારણ વૃક્ષોની ઘટતી સંખ્યા પણ છે.
હા. ચોક્કસ શહેરમાં સતત વૃક્ષો કાપવામાં આવે છે ને. તેના બદલે પૂરતા વૃક્ષો વાવામાં આવતા નથી. પરિણામે તાપમાન વધે છે. વરસાદનું પ્રમાણ બદલાય છે અને હવામાન પણ અસ હવામાનમાં પણ અસંત. તુલન આવે છે જો વધુ વૃક્ષો હશે તો ગરમીમાં પણ ઘટાડો થશે.
હા એ વાત ત સાચી છે. કે આપડણે વધુ વધુ વૃક્ષો વાવા જોઈએ અને. સ્ઓો અને ઘર પણ વૃક્ષો જ છે. ઘણા ઔષધીય છોડ માંથી દવાઓ બનાવવામાં આવે છે. એટલે વૃક્ષો માત્ર માનવ માટે નહીં પરંતુ સમગ્ર જીવન સૃષ્ટિ માટે જરૂરી છે. એટલે શું તમને બાળપણમાં વૃક્ષ રોપણ ના કાર્યક્રમોમાં. ભાગ લેવાનો મોકો મળ્યો હતો.
હા મળ્યો તો ને શાળામાં દર વર્ષે વન મહોત્સવ દરમિયાન અમે બહુ ઘણા બધા વૃક્ષો વાવતા તા. શિક્ષકો અમને કહેતા કે આજે વાવેલું વૃક્ષ આવતી કાલની પેઢીને જીવન આપશે. તે દિવસો આજે પણ યાદ છે. કે એ ટાઈમે શિક્ષકો બી કેહેતા હતા અમને સ્કૂલમાં. કે જ્યારે જ્યારે તમારી બર્ ડે હોય ને. ત્યારે તમે એક નાનું વૃક્ષ લઈને તમે સ્કૂલમાં રોપશો ને. તમે દરરોજ સ્કૂલ તો આવવાના તો દરરોજ તમારે એને પાણી આપવાનું જ્યાં સુધી તમે આ સ્કૂલમાંશો ત્યાં સુધી કેટલું વૃક્ષ મોટું થઈ જશે. એવું અમને સમજાવતા હતા.
હા આ આ જે તમારો વિચાર છે ને એ ખુબ જ સરસ છે. કેમ કે અ આપડે વૃક્ષારોપણ વૃક્ષારોપણ ની પ્રક્રિયા છે ને એ ચાલુ રાખ. રાખવી જોઈએ અને એક વખત વૃક્ષ અ વૃક્ષ રોપી દીધું પછી એની કાળજી પણ લેવી જોઈએ. અને અ હા હા બોલો.
હા એની કાળજી ખુબ જ જરૂરી છે.
હા. અને લોકો ઘણી વાર કહે છે કે વિકાસ માટે વૃક્ષો કાપવા જરૂરી છે. તમે શું માનો છો એ.
અ વિકાસ જરૂરી છે પરંતુ કુદરતનો નાશ કરીને નહીં. જો કોઈ કારણસર વૃક્ષ કાપવું પડે ને. તો તેના બદલે અનેક વૃક્ષો વાવવા જોઈએ. આપણે કઈ બી થયું કે ભાઈ ચલો આમ આ વસ્તુ. તુ માટે આપણેે છે ને એક વૃક્ષ કાપવું પડશે તો આપણે એક વૃક્ષ કાપીએ ને એની પાછળ આપણે ઘણા બધા વૃક્ષ વાવવા જોઈએ. ત્યારે જ આપણને સંતોષ થવો જોઈએ. એવી રીતે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું પણ ખૂબ જ. જરૂરી છે.
હા આ વાત તો સાચી કીધી અને. હવે પ્રશ્ન આવે કે શહેરોમાં લોકો વૃક્ષારોપણ કેવી રીતે કરતા હશે. તો એમાં કેવું કે ઘરની બહાર સોસાયટીમાં શાળામાં ઓફિસમાં અને જાહેર જગ્યા પર આપડે વૃક્ષો વાવી શકીએ. અને જો જગ્યા ઓછી લાગે તો આપણે કુંડામાં પણ છોડ ઉછેરી શકાય. અને આપડે અ જે મોટી મોટી બિલ્ડિંગો હોય ને ત્યાં આગળ આપણે. ટેરેસ પર ગાર્ડન પર અ ગાર્ડન પણ કરી શકાય અને શું માત્ર સરકારની જવાબદારી હા. શું માત્ર સરકારની જવાબદારી છે કે સામાન્ય લોકોની પણ આ વૃક્ષો વાવાની.
બંનેની જવાબદારી છે. સરકાર યોજનાઓ બનાવી શકે છે પરંતુ લોકોનો સહયોગ વગર સફળતા મળવી ખુબ જ મુશ્કેલી છે. દરેક નાગરિકે પોતાની જવાબદારી થી વૃક્ષારોપણ કરવું જરૂરી છે.
હા સાચી વાત છે એ જે. ખાલી સરકાર ઉપર આપણેે એના જવાબદારી સોંપી શકીએ. આપણે જાતે પણ એની જવાબદારી લેવી જોઈએ. અને વિદ્યાર્થી તરીકે હા. અને વિદ્યાર્થી તરીકે તો આપણેે ખુબ જ જવાબદારી લેવી જોઈએ. કારણ કે આપણે આગળના વર્ષો આપણે આગળના વર્ષો પણ વિતાવાના છે તો વિદ્યાર્થીઓ દર વર્ષે. એક વૃક્ષ વાવી શકે મિત્રોને પ્રેરણા આપી શકે. શાળામાં જાગૃત કાર્યક્રમો કરી શકે. અને પર્યાવરણ બચાવવાના સંદેશ ફેલાવી શકે. આ જે વૃક્ષ વાવાની જવાબદારી છે ને એ બહુ મોટી જવાબદારી છે. જે આપડા બધા એ લેવી જોઈએ અને વિદ્યાર્થીએ તો ખાસ કરીને લેવી જોઈએ.
હા સો ટકાની વાત.
અને આ સોશિયલ મીડિયા પર પણ આ કાર્યમાં. મદદરૂપ થઈ શકે.
હા જરૂર આજે લોકો સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો શેર કરે છે. જો લોકો વૃક્ષારોપણ ના સારા કામ શેર કરે. તો બીજા લોકો પણ આનાથી પ્રેરિત થાય કે. જો આપણે સોશિયલ મીડિયા અત્યાર તો એટલું ડેવલપ થઈ ગયું છે કે કોકે આ વસ્તુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તો બીજા બીજા જ દિવસે એની એ વસ્તુ કોક બીજા એ કરી પછી ત્રીજા એ કરી. એવી રીતે જો એક એક વ્યક્તિ વૃક્ષારોપણ કરીને સોશિયલ મીડિયા પર એનો ફોટો કે કશું બી અપલોડ કરશે તો તરત જ બીજા બે એનાથી બીજા બે ચાર લોકો પ્રેરિત થશે. એ બીજા બે હ ચાર ફરીથી સોશિયલ મીડિયા પર કરશે તો બીજા એવી રીતે આખી ચેન બનશે કે ઘણા બધા પ્રેરિત થશે. એમ એમ જ વિકાસ થતો જશે.
હા સાચી વાત છે તમારી વૃક્ષો તો ખુબ જરૂરી છે અને વૃક્ષ છે ને વરસાદ માટે પણ ખૂબ જરૂરી છે કેમ કે વૃક્ષો પાણી ન સંરક્ષણ કરે છે જમીનમાં ભેજ જાળવે છે. અને વરસાદી ચક્ર ને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જ્યાં વધુ જંગલો હોય ત્યાં વાતાવરણ પણ વધુ સારું હોય છે. કેમ કે અને જો વૃક્ષો ના હોય તો આપણે વરસાદ અ વરસાદને લગતા કેટલાય પ્રશ્ન આપણે અ નો સામનો કરવો પડ પડે એટલે વૃક્ષ વરસાદ માટે પણ ખૂબ જ જરૂરી છે. અને જો દરેક વ્યક્તિ, દર વર્ષે એક વૃક્ષ આવે તો શું ફેરફાર આવી શકે એ તમે કહી શકશો.
કરોડો નવા વૃક્ષ ઉગશે પ્રદૂષણ ઘટશે. હવા શુદ્ધ બનશે પછી ગરમી ઓછી થશે. અને આવનારી જે નવી પેઢી માટે છે ને પર્યાવરણ એકદમ સુંદર આમ પ્રફુલ્લિત લાગશે. કેમપ. પર્યાવરણ આમ એકદમ શુદ્ધ થઈ જશે કાર્બન ડાયોક્સાઇડ એ લોકોને કમ્પ્લીટ મળશે. ઓક્સિજન એ લોકોને કમ્પ્લીટ મળશે. એટલે વૃક્ષો તો ઘણા વાવવા જોઈએ.
હા એ વાત સાચી છે અને અ અ વૃક્ષો છે ને એ આર્થિક રીતે પણ ઘણા ઉપયોગી છે. એ એ કેવી રીતે તો કે. અ ફળોના બગીચા ખેડૂતોની આવક વધારે છે. પછી જે લાકડું ઔષધીય છોડ રબર કાગળ અને અન્ય ઘણા ઉદ્યોગો છે ને, એ વૃક્ષો પર જ આધાર રાખે છે. જે આપણા આર્થિક આર્થિક પ્રકૃ પ્રવૃતિમાં પણ અ અંદર સામેલ થાય છે કેમ કે વૃક્ષો વૃક્ષોથી ઘણા એવા જે ધંધા હશે ને એ ચાલતા હશે. પછી હા અને વ્યક્તિગત જીવનમાં તમે શું સંકલ્પ લીધો છે.
હું દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશ. તેની સંભાળ રાખીશ અને મારા પરિવાર તથા મિત્રોને પણ. આ કાર્ય રીતે પ્રેરિત કરીશ. કે હું તો બધાને એજ કહું કે આખા વર્ષમાં તમે ક્યારે વૃક્ષ ના વા હો પણ તમારી બર્ ડે જયારે હોય ને, ત્યારે તમે વૃક્ષ વાવો અને દરરોજ એની સાર સંંભાળ રાખો એને પાણી રેડો. પછી એની આજુબાજુ સાફ સફાઈ કરો બસ એજ કરશો ને તો એ તમે જેટલા મોટા જેમ જેમ મોટા થતા જશો ને, એમ એમ એ વૃક્ષની પણ વૃદ્ધતા છે ને વધતી જશે. અને એ ભવિષ્યમાં તમને કઈક સારું ફળ આપશે. કાં તો છાયડું આપશે કાં તો તમે કઈક ફળનુંું વૃક્ષ વા્યું હશે તો તમને કંઈક ફળ આપશે. એટલે ફાયદો તો છે જ વૃક્ષ વાવવાથી.
હા એ તમારી સો ટકાની વાત સાચી છે. એટલે આપણેે વૃક્ષો વાવવા જોઈએ જેથી આપણું પર્યાવરણ પણ બચી શકે. પછી વૃક્ષો વાવો પાણી બચાવો પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરો કચરો યોગ્ય જગ્યા એ નાખો. વરસાદી પાણીનો સંગ્રહ કરો અને કુદરતનું સન્માન કરો. આ નાના નાના પ્રયાસ મળીને છે ને મોટો બદલાવ લાવી શકે છે. અને ખૂબ જ સરસ અને ઉપયોગ હા, આ જે વૃક્ષો વાવવાનો જે આપણો વિચાર છે ને, એ બધા જોડે પહોંચાડવો જોઈએ. જે આપણ આપણને પણ ઉપયોગી છે અને પર્યાવરણને પણ ઉપયોગી છે. જો આપણે વૃક્ષોનું રક્ષણ કરીશું ને તો આવતી પેઢી અ સ્વચ્છ હવા, હરિયાળું પર્યાવરણ અને સારું જીવન જીવી શકશે તો ચાલો આપણે સૌ મળીને એક સંકલ્પ લઈએ. દર વર્ષે જે જેમ તમે કીધું એમ જ કે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ.
હા.
સારું. તો આ વૃક્ષ પર ચર્ચા ચાલતી જ રહેશે. હવે, આપણેે એક સંકલ્પ લઈએ કે એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશું.
હા, દર વર્ષે અને મેં કીધું એમ કે આખા વર્ષમાં ક્યારેય નહીં પણ બર્ડેના દિવસે તો કરવું જ જોઈએ.
હા, સાચી વાત છે ચાલો ત્યારે આ વાતો તો ચાલતી રહેશે પછી મલીએ.
હા.
હા હારું.